બ શ ક બધા
હલો
હ બધા થયા હ
મજામાં છ જમ મે લીધું
હ જમી લે તું તમે જમી લ તું
તોજમ બુ છેે ના હવે
સુખ શાંતિ
એવું એમને
શું કેવું ચાલે હે
બસ સારું ચાલે જાય ચાલે જાય કોને સારું તમારે
હ મારે સારું
એવું એમ કેવું છે મે સી નું કામમાં એવું એમ
બસ ચલે
હમ કામ આવે કે નહી આવતું તારે
આવે ઓ હવે હવે સીજે ના એરી હવે તો આ જાય કોઈ વરત આવશે તહેવારો આવે
હા એ કરું ત આવી જાય લે આવશે હ હમ અને ના હમ
હ બલો
હમ અને પાર્લર ન ગામ કેવું ચાલે
ચ બ ચેખ
એવું છે એમને હ બીજું કહ હમ કેવું છે બીજું
હ બચે મજામાં પણ અ હશે હવે હાલ આયા છે ટીમથી હમણાં જઈ એકસો સાડીમાં સઠઠી મળવાની ત્યાં જ હતા
હમ
હમમ તે હલાયા છે હ જમવાનું છે કો ને
હુ હા હા કઈ નહી શ તમારે સવારે ફોન કરી તો કેટલા આ્યા.
એ તેત્રીસ આજુ હોય તેત્રીસ પોઈન્ટ ચોસઠ એવું બતાવે છે હાલમાં તો કાલ ન કોલ તો રિજેક્ટ
હા સારું નાનીતાનું
એવું છે એમને
હમ
હ હમ એવું અત્યારે બપોર નો કોલમાં આવી બીજા તરે જોઈએ બીજા કોલ ન કેટલું આવે છે, એના ઉપર
કોને હ બીજું કહો કેવું છે.
હમ્મ
ધંધો કેવો ચાલે?
બસ સારું ચાલે છે. કો ને હ વાત તો રજા હતી આખો દિવસ તે ઘરે જ હતા. કોના હમ્મ
રવીવાર હ તો એલે રજા હશે
ઓ રવિવાર હતો આજ સનડે હવાર ના કરાઈ જતા કોહ ને હમ્મ કાલે વળી ચાલુ પાછુ નોકરી તો એજ
હમ્મ
હ બીજું
કે
એવું એમ તયા સિઝન હશે ને કે નહી તારે
હ હાલ તો મને માગે છે કો કોઈ આવરત આમશે ચાલુ થાહે.
એવું એમનો હ હમમ્મ
શું કરે છે મજા
બસ શાંતિ જ કોને
હમ્મ
ગ ભાઈ ની હારી તબિયત કોને હ હાલ તોડીજને કાકીને આવેલા છે બધા બેઠા છીએ જમવા ગયા હાલ કોણ હૈ હ એ મહેમાન હતા જ હવા ઉપર વાળા ભાભીન હતા, એક બેન ને બધા આવેલા હતા
હમ્મ
તોણ તો એ બપોરે નીકળ્યા અને અત્યારે પાછું કોઈ ને ઓ બસી કાચીન કાકા બીયલા છે એ જમવાનું છે જમેલા કોને
હમ
હમમ બને કાકાની કોલ કર ન કર્યો
બાની.
ઓ એવત એું
બાનિયા ગેલા થ એમને
હમ
એવું છે એમ એ લઈ ગયા હશે બાની ગયા હશે એટલે
ઓી સ ધડી વા ફરી
હમ
સર થોડે વાત કરે તો
એવું એમ ને નિસર્ગમાં જેવું ચાલે ભણવાનું
બ ચ ના નહી બંધ રસ્તો ખરાબ છેથી ચોમાસા નહી બનતા
ચલે હમ ચાલ પછી સાયકલ આ કેવું થઇ જાય તો વાંધો ના સાયકલ લઈને જાય તો
હ બસ સાયકલ લઈ
હમ પછી સાયકલ લાવ દઈ ન એટલે સાયકલ લઈને જઈ ને ટ્યુશન તો એકલો ચા વા ના મોડાલો
હમ તો જ
હમ
હશયાર છે ભણમાં એટલે બુ ના
હા એટલે જ ના પછી તો વાંધો ના આવે પછી તો ભણવામાં સારું હોય તો વાંધો ના ચાલે જાય કોણ પ ટ્યુશન નું હોયને બે વય નું એડ જાય એટલે
હ બે ભાઈ
હમ હ નિષ્ઠાની અને સ્કૂલ રજા હો તો આ રજા હશે
હ ભજ જતાામ સને
એવ સવાર એવું સવારની ચા
સા પા બને હંગા જાનું હંગા થબાનું
એ એક જ સ્કૂલ માંથી અલગ અલગ સિ
એક સ્કૂલ
ઓંગનવાડી હ છે ને નિષ્ઠાંત કે કેજીયો બાળ મંદર આવંશે એમ રાજી તો
ઓલો માલ વાટિકા
હાલ વાટિકા કેટલો બરસ નિષ્ઠા.
આ સટ્ટુ વરસ છે. પાંચ નું બેઠું.
છઠ્ઠું વર્ષ છે એમને? હમ્મ.
એ ચાલે પછી તો ડાયરેક બાલવાડીકા થી કે જી.
થોડી બધું આઈ ગયું આમાં કે જી માં. હોમો બધું આઈ ગયો ડાયરેક્ટ એકડા માં આઈ જાય.
એેવું છે એમને?
હમ્મ.
દારી ગળમાં આવી જશે એમને હમ્મ. હમ્મ હમ્મ તો ઈ ને એ બિહાડ દેવાના સ્કૂલમાં સ્કૂલ કે બીજી જગ્યા એ.
બી એ ઓલું વાત છે ફોર્મ ભરવાનું હોયર
હમ્મ અમ્મ તો ઈ દિવસ સ્કૂલ પસંદ કર્યું એના આધાર યાધાર.
સ્કૂલ પસંદ કર આવે એમાં ક
ચાલે.
એમાં આઠમા સુધી ફ્રી હોય પડવા નું વધુ ના આવે.
હમ્મ અમ્મ. એમને.
હમ્મ.
હમ્મ.
હમ્મ.
એ એમને એની બેન ઇનફોન કર્યો નહી કરીયો હમણાં?
એ નહી કાલ બોદે કરા થા.
હમ્મ.
હમ્મ અમ્મ. હો એમને. હમ્મ અમ્મ હો આ. હમ્મ અમ્મ.
કેમ
અહો બીજું કો?
ચાલયા હ તમારે?
બસ અમારે ચાલે કોને હ હવે આવ્યા છે તો જમવા બી આપું છે કોને.
તો
બનાય હ
હા, તો જમવામ કોઈ એવું બનાવું ખાસ નહિ. રોટલી વઘારી છે બપોરે જમવાનું બધા ન ફોન કર્યો હતો મેમાન ને તેર ઉપર
હમ્મ.
અહો આલ્યા તો ખાસ કોઈ રોટલી પડી હતી પછી વઘાર દીધી.
હમ્મ અમે સાસારે
સવાર આઈ જ તો સાચો ઘર ખાવાનું છે પણ આ તો કે બહો બેમન હતા અહીયયા રાખ્યું હતું બધું.
હમ્મ એ તો રોટલી વધારે અને સાસ વધારે
થઈ જાય નહી તો રોટલીઓ કર સાચો કર ખો
હઓ એ તો એવું જ થાય.
બવની સમ થઈ, ગય
અ દ, સાસ
હમમ, એટલે જ ના.
હ એવડી,
એવુ, કર એમને.
એટ નથી. દ
એવુ કેમ તમારે લાઈટ જાય છે, એમ?
હ મારને, અયા અ, કલદીનું
હ
હોવાનુ લાઈટ નથીલે પછ, તો ડ લ હજ, બનાવજો સા
ચાલે, તો તો ના આવે મોકન કાઢ દવાનું થઈ, જત બે કામ હ, ચલે હ બીજુ, ક
હમ્મ
અ
બધી, શાંતિ
હો શાંત, ભભ જુ કોમ ક ચાલે
એ ને ચાલેડી આજ બે દિવસ મા જવાનુ હતુ, ને વ ત્રણ ચ બ્લાઉજ આવી ગયાશેડી એું થઈ ગયું. કમ જવા, હ કોણ હ?
બડ હ, સ વિભના
એ જવાનુ હતુ, ને ઓળડી પાસે બી બે બ્લાઉજ આવ્યા છે, પાછાથી વળી શી પણ હોય, જેવમ કે શું કરે શિખર આજકાલમા બે દિવસનું કે પતાયને જવું છે.
મારે પડે હાઓ, હ
હમ્મ, અમ
ઓ
હમ્મ
હમ્મ, હમ્મ
હમ્મ
ઓ, હ.
હા, હ ના,
હમ્મ, અમ
હમ્મ
હમ્મ, હ
વાતો, ક હ
કરે, તો હને ફોન કર્યો, હતો.
હા, કરીરીદો
હા, અ
વાત, કરી ખ હા
હ, હ, હ તોમ તો મલી હવે
હા, જાઓની
અચ્છા.